ફોટો એ સબ
હા હેલો હેલો હા બોલ
શું કરે
કઈ નહી યાર કામ કરું છું તું બતાવ
મેં પણ બેસેલી છું છત ઉપર
હા મે પણ એક મિટ રૂક ની બસ એ મજ રાખ હા અવાજ આવે છે મારું
હા આવે છે બોલ
હા એ બર્ડ્સ લગાવતી હતી.
હા ઠીક છે.
હા જમવાનું થઇ ગયું ને હમણાં
હા જમવાનું થઇ ગયું. મેં તો ટેરેસ ઉપર જ જમી
બસ સારું છે યાર ટેરસ બધું કરે છે તું તો ઉધીએ પણ ટેરેસ પર અને જમવાનું પણ ટેરેસ પર લાઈટવાઇટ છે કઈ
બહુ ગરમી છે યાર તો શું કરીએ અમે
હા એ તો બર તમારી પણ બહુ ગરમી લાગી
હા
વાર તને ખબર છે વરસાદ પણ પડતો નથી.
હા યાર આવતું જ નહી મલે બે દિવસ આવ્યું થોડું થોડું.
હા મન તો લાગે નહી પડશે આપડા ત્યા એના પ લ સમમે સા ઉત તને શું લાગે છે વરસાદ પડશે?
લાગે છે કે થોડા દિવસ પછી પડશે જ
યાર મને તો ની લાગે છે પડશે
થઈ જાય શું કરી
એક એક દિવસ એક દિવસ મને ખબર છે વરસાદ પડતું હતું પછી બારી મને લાગ પડશે વધારે તો મે રેડી હતી ટેરેસ જઉં અને પછી ભીગાઈ જવું તો મજા આવશે મને
પછી પોપટ થઈ ગયું તારું
એ એકદમ સો ટકા સાચી વાત છે યાર પોપટ થઈ ગઈ મારું
ઉપર વાળા પર બરસવાની માંગતા છે.
ક્યાં શું બતાવું તને આ વર્ષે વરસાદ નહી પડવાનું મને લાગે હા મને પણ એવું યાર પણડે તોું સારું ને મોસમ પણ ઠંડુ થઈ જાય અને હ તને તો ખબર છે ને બિલ્ડિંગમાં પા પાણી ની બઉ પ્રોબ્લેમ છે એટલે
હા ગરમીમાં થઈ જાય પાણી નો પ્રોબ્લેમ તો
ત્યારે તો કહું મારે મારે ત્યાં નહેર આવે છે પાણી એ આવે તો મારા બિલ્ડિંગમાં પાણી પર આવે છે અને એ એ નહી આવે તો પાણી પણ નહી આવે.
હા.
હમણા તો નથી આવતો એમ ટાઈમ લાગ્યો ટાઈમ છે.
હા જ્યાં જય્યારે વરસાદ પડે ત્યારે કેટલું ઠંડુ મોસમ હોય ને સારું એકદમ.
હા, એકદમ વાતાવરણ કેટલું સારું લાગે આપણને જોવાનું મન થાય.
વાતાવરણ જયારે અંધારું અંધારું હોય ત્યારે.
હા, મને તો બવ ગમે વર મારો તો ફેવરેટ સીઝન વરસાદ છે.
જી હા કેમ કે આપડે વરસાદમાં તો પેદા થયા તે જન્મ થયો છે અમારું.
એકદમ સો ટકા મેં તો વરસાદમાં જન્મ થી થી મારું. હા યાર મને એક ખવા છે. પાર્ટી આપવાની કાઈ.
હા, પહેલા તું આપજે પછી મેં આપું.
હા હા મેં ચક્કસ આપીશ યાર.
હા, ઘરે કરજે બોલાવજે બધાને.
હા, આ તને ખબર છે એ રૂપા નું બર્થડે આવવાનું છે?
હા, ખબર ઓગસ્ટ માં ને નઈ જુલાઈ માં.
ઓગસ્ટમાં ની યાર જુલાઈ યા બાર જુલાઈ.
બાર કે અગિયાર?
બહાર જ લઈએ તો મે કન્ફ્યુઝ રહું ને દર વર્ષે.
હા, મેં પણ એમાં જ કન્ફ્યુઝ છું.
અગિયાર બાર મે પણ ભૂલી જવ કે બા બાર છે મને યાદ છે.
હા.
હા, એ નગમા બોલે છે કે તેર જુલાઈ.
આપણેે કોન્ફુસ્ છીએ કે ક ક્યારે આવશે.
નહીયાર મને ખબર કે બાર જુલાઈ કેમ કે મેં એને કેતી છું મેમ દર વર્ષે કે અગિયાર જુલાઈ તો એકે ની અ તે બાર જુલાઈ આવશે.
મને તો એવું લાગતું છે કે અગિયાર જુલાઈ આવે છે પણ.
એ મે પણ કન્ફ્યુ છું કઈ ન એ તો મને ખબર પડી જશે. કોઈના કોઈની સાથે વાત કરું ને અમારી પાસે ડાયરી છે ને
આપડી પાસે છે ને ડાયરી હા. હા, તારી તારી ડાયરીમાં તો બધું લખેલું જ છે ને જોઈ લેજે.
એ જોવું લીધું સારું. શું કરવા ને યાર આપડે તેના બર્ડે માં?
હા, તેજ તો મેં પૂછવા માંગતી અત્યારે અત્યારે તારાથી.
હા યાર, કઈ તું કરવું પડશે એ પણ આપણા માટે વિચારે છે તો આપણુ આપડે પણ વિચારવું પડશે ને એના બર્ડે આવે છે તો.
અરે આપડે બધા ફ્રેન્ડમાં બસ આપડે પાંચ આઠ જણા છીએ જે બધા મળીને રહે છે.
પણ એ જ વિચારું શું કરું.
એટલે આપણેે જ વિચારવું પડે ને એના માટે.
કઈ નહી યાર આપણેે તેના ઘરે જઈશું.
ઘરે કરવાના જેમ આપડે તો અ પરસાલે સુ કીધેલુ કરેલું તને ખબર ને.
એ એ તો ખબર છે યાર.
સ્કૂલ આપડે ટ્યુશન જતા હતા અને ટ્યુશન થી રજા લઈને પછી ગયેલા ત્યાાર તેની ત્યાં
હા યાર.
સવારે આઠ વાગે
પછી તેને ખબર છે આપણે બડે બર્ ડે તેના મનાવી પછી એ લોકો બધા આપણા ફ્રેન્ડ કહેતા હતા. કે આમને નથી પૂછે એમ તો આપડણે પૂછીએ તો તો તા નથી અને
એ લોકોનું નાટક હોય ને હરદમનુંું
નાટક હોય છે એ લોકો અને પછી બોલે છે મને બોલ લાવેની તમે એકલા એકલા કરો છો.
કઈ જો મારા પાસે બુ ડેકોરેશન સામાન છે.
ડેકોરેશન તું તેની ત્યાં જ કરશે ને
હા
શું કરીએ યાર
યા
આપણને વિચારવું પડશે હેલો
હેલો
હેલો
હેલો અવાજ આવે છે બા બછ
શું થયું
હા એક મે રૂકી યાર કઈ નહી એક કોલ આવે છે એટલેત હા એ એ મારી બેન આવવાની છે ને એ એટલે વારંવાર કોલ કરીએ કરે છે કાઈ ને બીજા ફોન પર કીધું છે એ કરશે પણ
હા ઠીક છે
હા એ આવવાની છે નામલી હા તો મેં શું કેતી હતી બર્ ડેમાં બાલુન નું કલર શું રાખું પેલા એને પૂછી લેવાનું ને કેવુંમગ કે હાથમાં જાદય હથમાં જા આયા તો કલ દતીફારી ચક હેલો હા મે કલર બતા નહી મને બલ બલૂન નું કલર શું રાખવું
કલર તો એમ ટ્રેન્ડિંગમાં જે ચાલતું હોય ને તે રાખીએ
હા આપણે રીસ જવ પછી સારું હા કરવું તો પડશે કેમકે એ આપણા માટે વિચારે છે તો આપણે પણ વિચારવીું જોઈએ
હા
ના સમારે બાજી એ કછી એક પછી લો એકબર કે પાર્ટિયા આપશે કે ન આપશે જના બેગે ભછી પાર્ટી આપે તો સારું ને હલો અવાજ નહી આવે છે યા તારું
હા તેનાથી પ
અમી હા હ અમી
એ છે
હેલો ઇલામી લ અવાજ અટ્યા છેતાર નેટવર્ક પ્રોબ્લેમ છે કઈ
ની તું નહી આવતું.
યાર મને તારું નહી આવે છે.
ન ક
તું એ
હા મને પણ તારું થોડું થોડુંક આવે છે. હા તું બોલ નથી. છી હથ પછી દ ન હલો. હમ
હેલો
હા.
હવે છે, અવાજ હ
હા આવતું છે, બોલતું
પેલા તો આવતો જ નથી, આવતો અવાજ એ મને લાગે. નેટવર્ક પ્રોબ્લેમ થઈ જાય યાર. હું ટેરેસ પર છે, ને એટલે હા, હા. ફાઈવ જીબી અનલિમિટેડ છે, તો પણ એવું.
મારું પણ ફાઈવજી છે, યાર
હા મારું પણ છે, કો પણ આવું પ્રોબ્લેમ થાય તો ગુસ્સો આવે યાર.
આવી કયું નગમાનું ફોન
હા આવી ગયું.
હા સારું.
મસ્ત છે, કેમરા પણ મસ્ત છે.
નગમા ગઈલી લે એવા માટે
નઈ નઈ નગમાની ગેલી એ ભાઈ હતો ને એ જ લઈને આવ્યો.
હા
પેલા જે મોબાઈલ હતો ને એ એને વેચી કાઢ્યું તું બે હજારમાં
એનું મહિલું પછી પડી ગયું, તો પણ સત્તર હજાર
હા
હા સારું છે, કેમરા વગેરે ક્વોલિટી સારું છે, આપણને શું કેમરો જોઈએ બરાબર
હા હા સારું ફોટો પાડવા માટે કામ આવશે, ઓ
હા એટલે તો
આપણે શું જોઈએ, આપડે તો બસ ફોટો પાડવા માટે કેમરો સારું
હા, મને પણ એજ જોઈએ. ના ચાલ તો તું પછી વાત
ચાલ.
બાય.
બ દાયા તે કો ગાડીમાં જગ હું ના ચાહિયે.